હ છે હલો
હલો
અવાજ આવે છે મારો?
હ વાહ આવેજ તમને?
હા આવે છે. તો આજનો ટોપિક છે કે તમને કઈ ચોકલેટ વધારે ભાવે છે.
મને એવી કશી ચોકલેટ ન જે મને નહી ભાવતી મને બધી જ ભાવે. પણ મને બબલી વધારે ભાવે બબલી બબલી બબલી
એ કેવી ચોકલેટ આવે.
નહી ખાધી હજુ.
નઈ
બાહ
પા ખાલી કેવી આવે કઈ રીતની આવે?
સર્ચ કરલેજો ને જોઈ લેજો
કઈ કંપનીને આવે?
આ ડેરી મિલ્ક ની ડેરી મિલ્ક ની જે કંપની છે તેની જ આવે
બુબલી
હા બબલી સર્ચ મારી ને જોઈ લે તો ખબર પડશે.
ડેયરી મિલ્કની બબલી ચોકલેટ મેં તો પહેલી વાર નામ હાભળ્યુ
ક્યા માણસ છે
હું તો કઈ એવું ચોકલેટ ખાતો જ નથી.
હમ
બબલી કોણ
તમારું વરી પછી મને એક કિડર જોઈ બહુ ભાવે.
કિન્ડરજોય નાના છોકરાનું.
તે એવું કંઈક શીકતા કે નાના છોકરાનું હોય.
મોસ્ટ ઓફ નાના છોકરાઓ એજ જમતા હોય એટલે.
જમાય ના એને ખાલી ખવાય.
એને સિલ્ક કહેવાય બબલી નો કહેવાય.
સિલ્ક બબલી આવે.
ના એ સિલ્ક કહેવાય પણ મે એની જે સબ બ્રાન્ડ છે એ સિલ્ક છે એમાંથી એની બબલી આવે.
બસ બબલી કેવાય ને બસ વાત પઈતી.
બસ હલ કેવા એટલે પૂરું થઈ ગયું તો કેવ બીજો ટોપિક આગળ નોહમ હાલો.
શું આવે ઓરીયોસ સિલ્ક આવે પછી કેટલી બધી આવે.
બરાબર છે.
હમ બરાબર છે. તમને કઈ ભાવે બોલો?
મને ફાવી સ્ટાર, ઇટ ફાવી સ્ટાર ડુ નથિંક.
હા એ પણ પછી કીટકેટ પણ હારી લાગે. આ બબલી ભાવે પણ કેવું થોડી થોડી કા ખાવાનું મન થાય. પછી કીટકેટ હોય થોડી થોડી એમ એકી હાથે ના ખવાય એમ.
એવું ન હોય જે આવે એક હારે ખાઈ જવાય. એમાં હું યાર મજા જ આયવા રાખે.
એકી હાથે ના મજા આવે. થોડું થોડું હોય ને ચોકલેટ. થોડું ભેળ થોડું થોડું ખાવાનું હોય. તે બ બરી વિશે હાંભડયું છે? બરી વિશે? બરી? મતલબ કે બરી નહી બરી? એવું કઈ આવે સ્વીટ. કઉં ઉભારો. હા કઉં છું. હભરાય છ?
સર્ચ નથી કરતા ને ગૂગલમાં?
ના હવે મેં આ
કયો ક્યો ચાલો.
એ આપડે હું કેવાય ગાયનું કે ભેંસનું દૂધ હોય ને જયારે હું કેવાય? વાઈ કે હું કેવાય? બેબી આપે ને પછી એનું દૂધ હોય ને એ આપેને કે હાભરો તમે. પછીનું જે દૂધ આવે ને હે તે આપેને તેને તેનાથી બને બરી. સ્વીટ આવે એકદમ. પણ કેવી રીતે બને તે મને નહી ખબર. પણ અમારે ત્યાં બનાવે છે બધા એવી રીતે, ને પછી મસ્ત લાગે. મેં ફોટો પાડીને મોકલીશ.
હું બોલું?
હા બોલો.
જ્યારે ગાય કે ભેંસ જ્યારે વિહાય ને એટલે એનું પેલું કે બીજું વેતર એટલે જે પહેલું કે બીજું જે હોય ને એ દૂધ જાવા દેવાનું હોય. કેઈક આ એટલે એ બહુ ભારે હોય દૂધ. અટલે એની પછીનું જે દૂધ હોય ને એ સાત અઠવાડિયા એટલે સાત ટાઈમ સુધી. એક એક દિવસમાં બે ટાઈમ દોવા દે સવારને સાંજ. એમ સાત ટાઈમ સુધીનું જે દૂધ હોય ને એ દૂધને પ્રોટીનની નીતરે વધારે એટલે આંખને આપણા શરીર માટે બહુ હારું કહેવાય. એટલે એ દૂધને તમારે ગરમ કરવાનું. ગરમ કરો ને એટલે ઑટોમેટિક એ દૂધ ફાટી જાય માવાની જેવું. થોડુંક અમથું હલાવો એટલે. એટલે એ ફાટી જાય ને એટલે પછી એ પ્રમાણે પીવાનું એને બરી કહેવાય.
હા તમે એને બરી કહીએ.
પછી એમાંથી અલગ અલગ બને એનામાંથી માવો એ બને, પેંડા એ બને. જે બનાવ. પણ બરી મોસ્ટોપ વધારે બધા પીવે કેમ કે એમાં સ્વીટ વધારે હોય એમ. થોડી ઘણી ખાંડને ઈ નાખવાની હોય.
અમારે ત્યાં હમણા આખું પાસ પેલુ હું કેવાય. વાટકી આ વાટકો આવે ને કેટલો મોટો એને ભરીને હમણાં બનાવી. મને તો ઓછો ભાવ પણ પપ્પાને બો ભાવે
અમ ન અમને વધારે તપેલું, અમે તપેલું ભરીને બનાવી, બધાને આપીએ બને રખી ત્રણ બે બે તેમ તેમ તેમ તેમ રકાબી આવે, મજા આવી જાય.
હા, દરરોજ રાતે કઈ ને કઈ ખાઈને ઊંઘે એટલે મજા આવે.
બરાબર છે ખાધા ઉપર ખાવું
હારુ.
શું કેવ?
અહ ચાલો ટોપિક બોલો આગળનો
તો મેં કીધું, તમે કયો ટૉપિક.
આજ ટોપિક મેં બોયલી.
ચોકલેટ વાળો તો મેં કીધો ને, એ તો ભરી તમને ખબર છે ખાલે એટલું કીધું.
તે
તે ટોપિક થોડો કહેવાય.
હારું જાવ, મેં બોલું ટોપિક.
હારુ.
તમે આઈ પી એલ જોુઓ છો?
નઈ
તોય તમારી કશે ટીમ ખરી કે આ ટીમને સપોર્ટ કરો, એમ?
એક સમય સી એ સ્ કેને કરતા હતા.
ઓ હો રિયલી
યા રિયલી
બરાબર. કેમ, રીઝન હું?
રીઝાન એ છે જ કે એમ એસ ધોની હતો એટલે જાડેજા, એમ એસ ધોની ગાયકવાડ, શિવમ દુબે અહ સારા સારા પ્લેયરો હતા એટલે
બરાબર મારી સી એસ કે જ હતી એટલે
લે કેમ?
અતિ વરી
એ કારણ તો હોય છે ને કેમ, મને કારણ પૂછ્યું એમ કેમ
એમ એસ ધોની
સાત નો
એવું કઈ એવું નહી કે મારા ફેવરેટ છે, પણ એ સારું રમે એમ. મને એમનું હેલિકોપ્ટર શોટ બો ગમે.
તો એમ તો આમ તો તો કહેવાય આઈ પી એલ ના તમારા ફેવરેટ પ્લેયરો કોણ, મેચના આઈ પી એલ ના
આઈ પી એલ ના
હમ્મ.
વિરાટ કોહલી મને શેજ ઓછો ગમે, મતલબ કેમ મને એવું લાગે કે બો એટટીચ્યુડ દેખાડે
હમ્મ.
પછી નૂરની બોલિંગ મને બો ગમે.
હમ્મ.
સંજુ સેમસંગ બી હારું રમે. પછી હમણાં ખબર આયછા છે આયુષ માત્ર મલ્હારે માત્ર શું નામ?
હા.
ખબર
ના મને નથી ખબર પડે એવું કઈક આવેલું હોય છે.
તમે બસ પછી હું કામ પછી સાંભળો છો, તમને તો કઈ ખબર જ નહી તો
એટલે એ નથી ખબર, બીજા બધા નામ તો હ એ ખબર જ પાછું.
પછી રચન રવિન્દ્ર, મને એના હેર બો ગમે.
સી એસ કેમાંસે આઈ તો એ ઇન્ડિયાનો પ્લેયર છે ન્યૂઝીલેન્ડ ન્યૂઝીલેન્ડ માંથી રમે છે એ
પછી પછી અમને યાદ આવતા નહી.
બસ.
પછી એલી કે હું નામ. જૂના પ્લેયરો તો તમને યાદ નહં આવતા હવે મને જે જે હમણાં નવા નવા છે તે તે બેર્વિશ ડે ડેવી ડેવડ ક્યાં. રવશ કેવું નામ હતું ને.
ડેવિ બોર્ન.
ટી એસ કે નો જ હતો હા.
પશી
તમે એટલે
બરાબર છે, ના એટલે પેલા જોતો એક સમય હવે નથ જોતો.
બરાબર.
રમવા જવાની ઈચ્છા હોય જોવા કરતા. મને એ જ થ કે ગમતા જ જૂના પ્લેયર હતા ને, ક્રિસ ગેલ જે એ બી ડી વિલ્યમસ. પછી એમ એસ રોહિત.
ચાલ છોડો મને એક નવી ટોપિક યાદ આવ્યો, હ્માભ્રો. એ પેલું ખબર હમણાં ચાલે છે સોનમ વાંગડું નું પ્રોટેસ્ટ કેવું ચાલે છે ખબર નહ હું ચાલે છે.
પચું. વાઘચુ
પાંખચુ હોય હોય એ બલું ભૂખ હડતાર કરે છે.
હા.
તમારા ખ્યાલ થી હું લાગે યોગ્ય છે કે નહીં?
પેલા સુકામ ભૂ હરતર કરે છે એકયો?
ખબર છે નીટની એક્ઝામ ન માટે, પેપર લીક એટલે. હા પ્રોટેસ્ટ કરે છે એટલા માટે.
હા તો બરાબર અ છે ને કરે છે?
બરાબર જ છે ને તો મેં કઈ કઉ છું મેં તો ખાલી તમારો ઓપિનિયન માગુ છો.
પણ હજે સપોર્ટ કરે જ છે આજે ઘણા બધા વિડીયો દરરોજ ડેલી ડેલી આવે જ છે. તેમ છતાં પણ ગવર્મેન્ટ જેને કઈ સપોર્ટ કે કઈ જોતી જ નથી બાજુ એમ કેહેવાય કે આ ખાડા આમતેમ થઈ જા છે.
ચાલે છે ત્યારે એવું. બોગસ સરકાર એમ કહેવાય કે કાઈ લેવાનું બોગસ.
એવુ ના બૂલ બુલ કરો મેં પાણી પીતી હતી ખબર વળતા મન અવર અંતરા આવી જાત આ જવું છે તું તું. ખબર જમને એટલી એમ હિચકી આવે એમ. એટલે ઈગજે આ આખા કન્ટિન્યુસ આવો પાણી પીજો ને તો ફરક ના પડ્યો.
કોક યાદ કરતું હોય છે તો દુશ્મનોરા.
હજી વાત છે દુશ્મનો તો ઓછા નહીં મારા વધારે જ છે.
હ કેમકે આખો દિવસ તમારે લડ લડ જ કરવું પછી કોઈકને કોઈક તો થઈ જાય ને.
એ વાત તો સાચી છે.
બરાબર છે તો.
એટલે મેં જયાર હતી ને- થર્ડ ફોર્થ સ્ટાન્ડર્ડમાં ત્યારે મારા ભાઈના બેસ્ટ ફ્રેન્ડ હતા તે કેવું આખી સ્કૂલ સ્ટ્રોંગ ને કેવું એંગ્રી મેન એમનાથી બધા બ બે કરે ને જયારે અમારા કો કે વાન હતી ખબર નહિ હું હતું તો ખબર નહિ મને થોડું ધૂંધલું ધૂંધલું યાદ છે કે હ ત્યાં ભારતના નકશા ની બાબત હતી તો વચ્ચે દેશી હિસાબ આવે ને દેશી હિસાબ કેવું કઈક આવે તે લઈને અમે બે એટલો ઝઘડો કરતા હતા એટલો ઝઘડો કરતા હતા અને ઠીક અમારે જ્યાં થી અમે બેસે ને ઘર થીઠીક સ્કૂલ આવે ને ત્યાં સુધીડ બધું કોઈ વળણ એમની જોડે ખાલી મેં જેટલી વળ વળ કરું. ઉતટ ન
બરાબર છે ભૂત નને પીપડો મળી જ જાય બરાબર છે ને, !
ના ખોટું છે.
એ તો કેવત ખોટી હોય જ નહી બીજું બધું ખોટું હોય. તો પછી એવી કઈ રમત રમ્યા હોય કે એમાંથી તમને કંઈક ભૂત વિશે લાઈવની અનુભૂતિ થઈ હોય.
એવી રમત.
એવી કઈ રમત આવડતું હોય.
ના સાંભળી છે ખરે પણ રહીમાં નહી કોઈ દિવસ હજી.
હમ્મ.
આ બુંધું ખાસ તો બો ના ના ટ્વેલથમાં હાંબર્યું તું કે મીરર ની સામેં મીનબત્તી સળગાઈ એ પો પોતાનું મોરું બહુ જ વાળ જોવાનું. ને કઈકક બોલવાનું હતું પણ મને બોલવાનું યાદ નહીં છે હું બોલવાનું. તે ભૂલી ગઈ છું એલઝાબે કઈું બોલવાનું તું યાદ નહીં હમણાં. એ બોલ બલ બોલ બૂલ કરીએ ને તો કંઈક ને કંઈક પણ દેખાય.
હમ એટલેક સ્ટાર જોું કઈક બનાવવાનું બે ત્રણ સ્ટાર ઉપરા ઉપડી. પછી અગરબત્તી મીનબત્તી કઈક મૂકીને પછી કરવાનું.
એવું એવું છે એમાં એવું.
એવું કઈ આવે છે રમત મને નથ ખબર.
મને નઈ ખબર પન